હલો.
હેલો, જય શ્રી કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ, હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે કાળે વરસાદના મોસમ ચાલી રહ્યા છે તો આજે આપણે વરસાદ વિશે વાત કરીએ.
હા આ તો ખુબ સરસ વિષય છે. અ સવારે પડેલા વરસાદે આખું વાતાવરણ ઠંડુ અને તાજગીભર્યું બનાવી દીધું છે ને?
હા એકદમ સાચી વાત. મને તો વરસાદની ઋતુ વર્ષાના બધા ઋતુઓમાં સૌથી વધુ ગમે છે.
મને પણ, વરસાદ પડતા હરિયાળી વધી જાય છે. અને પ્રકૃતિ વધુ સુંદર લાગે છે.
હા અને ખેડૂતો માટે પણ વરસાદ કેટલો મહત્વનો છે.
હા ખેડૂતો માટે વરસાદ જીવનદાતા સમાન છે. સારો વરસાદ થાય તો જ પાક પણ અ સારો થાય છે.
હા. અને વરસાદના કારણે નદીઓ, તળાવો અને ડેમ પણ ભરાઈ જાય છે. તેથી પીવાના પાણી અને સિંચાઈની સમસ્યા પણ ઓછી થાય છે.
હા અને બાળકોને તો વરસાદમાં રમવાની ખૂબ મજા આવે છે. પરંતુ વરસાદમાં રમ્યા પછી સ્વચ્છતા રાખવી અને ભીંજાયેલા કપડા બદલવા પણ એટલો જ જરૂરી છે.
એકદમ સાચી વાત છે તમારી. અ વરસાદના કેટલાક ગેરફાયદાઓ પણ હોય છે ને?
હા ભારે વરસાદથી પૂર આવે છે. રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જાય છે. અને વાહન વ્યવહાર ને મુશ્કિલ પડે છે.
હમ્મ અને ક્યારેક તો વીજળી અને વાવાઝોડું પણ નુકસાન પહોંચાડે છે. એટલે વરસાદ દરમિયાન સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.
હા મને વરસાદમાં ગરમ ચા અને ભજીયા ખાવાની ખુબ મજા આવે છે.
મને પણ. પરિવાર સાથે બેસીને વરસાદ જોવાની મજા જ કઈ અલગ હોય છે.
હા. મને પણ પરિવાર સાથે બેસીને વરસાદ જોવાની મજા અલગ છે અને ક્યારેક તો મિત્રો સાથે પણ બહાર જઈને કઈક ખાવું અને વરસાદનો આનંદ લેવો મજા આવે છે.
હમ્મ હમ્મ અને વરસાદથી પર્યાવરણનો શું લાભ થાય છે.
વૃક્ષો છોડ અને અ પ્રાણીઓ માટે વરસાદ ખૂબ જરૂરી છે. તેનાથી સમગ્ર પ્રકૃતિ જીવંત બની શકે છે.
હમ્મ અને વરસાદનું પાણી બચાવવું પણ જરૂરી છે. વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી ભવિષ્યમાં પાણીની અછત ઓછી કરી શકાય.
હા એ તો તમને સાચું કહ્યું, આપડે વરસાદ દરમિયાન શું અ સાવચેતી રાખવી જોઈએ?
છત્રી અથવા રેનકોટનો ઉપયોગ કરવો. અને ગંદા પાણીમાં ના ચાલવું અને વીજળી પડતી વખતે ખુલ્લી જગ્યાએ ન રહેવું.
હા. આ તો તમને સાચું કહ્યું. અને અ શું તમને પ્રથમ વરસાદની સુગંધ ગમે છે?
હા જ્યારે સુખી જમીન પર વરસાદના પહેલા ટીપા પડે છે ત્યારે આવતી માટીનો સુગંધ ખુબ જ મનમોહક લાગે છે.
હા. તો આ વાતથી તો હું પણ સહેમત છું. વરસાદના આગમનથી ખેડૂતોના ચહેરા પર પણ ખુશી આવી જાય છે. કારણ કે અ સારો વરસાદ થાય તો ખેતી સારી થાય છે. અને પાકનું ઉત્પાદન પણ વધે છે.
એકદમ સાચી વાત છે તમારી પરંતુ જો વરસાદ સમયસર ના પડે તો શું થાય
અ જો સ અ વરસાદ સમયસર ના પડે ત્યારે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. અને તે ખેડૂતો માટે સારું નથી ખેડૂતોને ભારે નુકસાન થાય છે.
હમ અને જો ખુબ વધારે વરસાદ પડે તો
ત્યારે પૂર આવી જાય છે ઘરો અને પાકને નુકસાન થાય છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે એટલે યોગ પ્રમાણમાં વરસાદ સૌથી વધુ લાભદાયક હોય છે
હા અને મને વરસાદમાં શાળાએ જવાનું પણ યાદ આવે છે. છત્રી લઈને જવુ રસ્તાઓમાં પાણીના ખાબોચિયામાં પસાર થવુ અને મિત્રો સાથે તે વરસાદની મજા કરવી આજે પણ યાદ છે.
હા એ તો તે અલગ જ મજા હતી જ્યારે આપણે અ શાળાએ જઈએ ને અને વરસાદ પડી રેતી વરસાદમાં અ ગરમ મકાઈ અને ચા પીવાનો મજા જ અલગ હોય છે.
હા અને ઘરમાં પરિવાર સાથે બેસીને વરસાદ જોવાનો આનંદ પણ અનોખો હોય છે.
હા પરિવાર કે મિત્રો સાથે સમય પસાર કરવાની અ મજા જ અલગ હોય છે. વરસાદ દરમિયાન રસ્તાઓ પર અ સાવધાની રાખવી પણ એટલો જ જરૂરી છે.
ચોક્કસ ભીના રસ્તા પર વાહન ધીમું ચલાવવું જોઈએ. અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ.
હા વરસાદના કારણે ઘણા પક્ષીઓ અને પ્રાણીઓને પણ પાણી મળી રહી છે.
હા વરસાદ સમગ્ર જીવનસૃષ્ટિ માટે આશીર્વાદ સમાન છે આપણને વરસાદના પાણીનો બગાડ ન કરવો જોઈએ.
હા આ તો તમને સાચું કહ્યુ. વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી ભવિષ્યમાં પાણીની સમસ્યા ઓછી સઈ થઈ શકે છે. અ મને લાગે છે કે દરેક ઘરમાં રેઇનવોટર હાર્વેસ્ટિંગ વ્યવસ્થા હોવી જ જોઈએ.
હા આ તો ખુબ જ સરસ વિચાર છે. તેનાથી પાણીના સદુપયોગ થશે અને આજની ચર્ચા મને સમજાવ્યું કે વરસાદ માત્ર આનંદ માટે નહીં પરંતુ જીવન માટે પણ ખૂબ જ જરૂરી છે.
હા વરસાદ વગર જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે અ અને આપણે અ પાણી બચાવાનો સંદેશ પણ અ દરેક સુધી આપવાનું જોઈએ કારણ કે અ પાણી બચાવવું એ એટલે અ ભવિષ્ય બચાવવું એજ હોય છે.
એકદમ સાચી વાત છે તમારી. અને વરસાદનો ઋતુમાં પ્રયાસ કરવાની પણ એક અલગ જ મજા હોય છે ને.
હા એકદમ સાચું કહ્યું ખાસ કરીને પહાડો અથવા કે વોટરફોલ અને હરિયાળા સ્તરો જ અ જામાં વરસાદમાં એકદમ ખુબ જ સુંદર લાગે છે.
હા મને તો વરસાદ પછી નીકળતું મેઘધનુષ પણ ખૂબ ગમે છે. આકાશમાં સાત રંગોનું મેઘધનુષ દેખાય છે ત્યારે કુદરતનું અદભુત સૌંદર્ય જોવા મળે છે.
હમ્મ હા આ વાત થી તો હું પણ સહેમત છું વરસાદના કારણે નદીઓ અને તળાવો ફરી જીવંત બની જાય છે.
હા અને પશુ પક્ષીઓનું પણ પૂરતું પાણી મળે છે. પરંતુ વરસાદમાં કેટલીક બીમારીઓ પણ ફેલાય છે.
હા આ તો છે અ મચ્છરો વ વધવાથી ડેન્ગ્યુ મલેરિયા જેવી બીમારીઓનું અ જોખમ વધી શકે. કે છે.
હા તેથી ઘરની આસપાસ પાણી ભરાય ના રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. અને હંમેશા સ્વચ્છ પાણી પીવું અને સ્વચ્છતા જાણવી જોઈએ.
હા એ તો સાચું ક્યું તમને. વરસાદની ઋતુમાં ગરમ અને તાજો ખોરાક ખાવો પણ જરૂરી છે.
હા બહારનું સ્વચ્છ ખાવાનું ટાળવું જોઈએ જેવી બીમારીઓ થી બચી શકાય.
હા. વરસાદના ખેડૂતો એ અ ઘણી મહેનત કરવી પડે ને.
હઅ તેઓ ખેતરમાં દિવસ કે રાત મહેનત કરે છે જેથી આપણને અનાજ મળી શકે. તેથી આપણને ખેડૂતોને હંમેશા આદર કરવો જોઈએ.
હા આ વાતથી તો એકદમ સહમત અ છું મેં. અ ખેડૂતો દેશના અન્નદાતા છે.
હા અને વરસાદની ઋતુમાં વૃક્ષો વધુ લીલાછમ બની જાય છે. આખું વાતાવરણ તાજગી અને શાંતિથી ભરાઈ જાય છે.
હા. વરસાદ આપણને કુદરત સાથે અ જોડાવાનો સુંદર અ અવસર આપે છે.
હા અને એ પણ શીખે છે કે પાણીનું દરેક ટીપું અમૂલ્ય છે. અને તમે જોયા હશો કે આજે કળે ન્યૂઝમાં પણ આવે છે કે ઘણી જગ્યા એટલો બધો પાણી ભરાઈ ગયો છે. કે સ્કૂલ કે કોલેજ અને બધાના વર્ક પ્લેસ બધી જગ્યા છુટી આપવામાં આવી છે.
હા આ વાત અહ આપણા માટે સારી નથી કારણ કે ખેડૂતને પણ નુકસાન થાય છે અને ઘણા બધા વેપારીઓ જેની અહ આમ શોપ છે કે દુકાનો છે તેના દુકાનોમાં પાણી ભરાઈ ગયું છે. અન અને તેનો પણ નુકસાન બહુ થાય થઈ રહ્યો છે. અને આટલો બધો અહ વરસાદ હોય જેથી પાણી ભરાઈ જાય તો તે આપણા માટે સારું નથી.
અ હા જગ્યા જગ્યા પાણીનો ભોચાર છે. અને કેટલાક લોકોની ગાડીઓ પણ અહ પાણીમાં જ ડૂબી ગયો છે અને કેટલાક લોકોને સ્ટોલ્સ કે જે પણ નાની નાની દુકાનો હોય તે બધા પાણીમાં ડૂબી ગયા
હા. અઆ આ આ વિષય પર સરકારે અહ એક અહ એક સ્ટેપ લેવો જોઈએ કે આપડે જે ડ્રેનેજ સિસ્ટમ છે કે જે ગટર છે તેને અહ સારી રીતે બનાવવું જોઈએ. કા તેથી પાણી ના ભરાય અને વ્યાપારી જેની શોપ છે તેના દુકાનમાં પાણી ના ભરાય. તેથી તેનું નુકસાન ન થાય.
હા. આપણે આપણા મિત્રો અને પરિવારને બધાને પાણી બચાવવાનો સંદેશ આપવો જોઈએ. જો દરેક થોડો થોડો પ્રયત્ન કરશે. તો ભવિષ્યમાં પાણીની અછત ઘણી ઓછું થઈ શકે.
હા આ વાત થી તો હું પણ સહેમત છું. મ મને તમારી સાથે આજે વાતો કરીને ખુબ જ આ ઉમ્મ આનંદ મે મેળ મેળવ્યો.
મને પણ આપણે પાછી વાત કરીએ જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ.